હા અવાજ આવે છે ને હા આવે છે તમારો અવાજ
મને પણ આવે છે.
તો આજે આપણેે હે ને બિજનેસ વર્ષસ નોકરી મતલબ કે બિઝનેસ સારો કે નોકરી સારી એના વિશે વાત કરીએ બરોબર ને.
એ તો વાત સાચી છે મારી પણને એટલી ઉમર થઈ ગઈ છે અને હવે હું વિચારું છું કે શું કર બિજનેસ સારો કેવાય કે નોકરી કેવાય.
હા ઓમ જોવા જઈએ તો આપડે જો બિઝનેસ સારો કેહેવાય પરંતુ પછી કેટલાક બિઝનેસ એવા છે જેમાં ખાલી મજૂરી જ કરવી પડે છે અને કારીગર ને એવું બધું નથી. તો એ ટાઈમે પછી તમારે એવા બિઝનેસ ના કરવા જોઈએ અને નોકરી કરવી
પણ એમાં પણ એવું છે કે બજનેસ તો આપણેે કરી દઈએ. આપડ કહક વાર આપડે આપણે છુ્ટઓ ખાપતી હોય મજાઓ જોતી હોય. તો આપડું પોતાનું બિઝનેસ હોય તો આપડે મોકીને પણ જઈ શકીએ નોકરીમાં થતું નથી.
હ એ તો છે નોકરીમાં જો તમને બોસની પરમિશન મળે તો તમે રજા ઉપર કે જઈ શકો છો ન તો તમે છુટી લઇ શકતા જ નથી. પજે
પછી બિઝનેસમાં એવું એ હોય કે આપડે વધારે પણ ગમાઈ શકીએ. અમુક વાર આપડે આપડે જેટલ બિઝનેસ વધારી એટલું વધારે ગમાઈ નોકરીને તેવું હોતું નથી ફિક્સ જ હોય છે કે ભાઈ તમને પચીસ હજાર મળ્યા પચીસ જ મળ એનાથી તમે વધારે કામ કરો કે ઓછું કરો એ જે મળવાના છે એટલા જ મળવાના છે.
હા જો ખરેખર આપડે ઈન્ડિયામાં ઈન્ડિયામાં જ રવું હોય ને તો પછી આપ બિઝનેસ જ કર અને આપ કક બાર વિદેશ માં જવું આઉટ ઓફ એબ્રોડ તો આપણને એમાં પછી નોકરીમાં જઈએ ને તો વાંધો ના આવે કારણ કે ત્યાં કામ ના પૈસા હોય છે. એટલે ને તમે જે પ્રમાણે કામ કરો વધારે કામ કરો તો તમને વધારે મળે ઓછું કામ કર તો ઓછા મળે તો એ બરોબર છે ફિક્સ નથી હોતા
આપડે એવું નથી હોતું એટલે આપડે તો મરજી ના જ માલિક છીએ બિજનેસ જોખમ પણ હોય કે હ કોઈ એજને સારો ચાલે ના પણ ચાલે-' હુમ નોકરી તેવું નથી હોતું આપણે પચીસ તો પચીસ મળવાના જ છે.
હા એ તો છે પરંતુ બિઝનેસમાં ને તમને તમે તમારા મરજી ના માલિક કેવાવ જારે નોકરીમાં ને તમને બીજાને નીચે કામ કરવું પડે એ એક મેન વાત છે.
એ તો કરી શકે પણમ કોર એવ બિઝનેસ એમ સારો એવું ના ચાલતો હો એને પગાર તો આપડે આપો જ પડ મજૂરી થતી હોય આમ થતું ના હોય એટલે પછી નુકસાન પણ થાય એટલે એ બધું પણ વિચાર આવતો હોય છે.
હા એ તો છે અને પાછું પણ મે જોય છે ને તો નોક એમા જો જોવા જઈ ને તે એકદમ હાઈ લેવલની નોકરી કે સારી નોકરી હોય ને તો જ આપણને પોસાયને તો પછી આપણે બિઝનેસ કરીએ ને તો પણ એમાં ગમે તેટલું ખો તમે સ્ટાર્ટિંગમાં થોડીક મમાંંદી રે કે માલ ના વેચાય કે એવું બધું થાયને તો પણ તમને એટલું બધું નુકસાન ના આવે જેટલું તમે એક વર્ષ યસ મેમ તમે નોકરી અને બિઝનેસ બંનેની ઈન્કમ સરખાવો ને તો બિઝનેસ વધારે જ હશે એકસો ને એસી ટકા
એમ કીધું કે એ કરી શ બરાબર પણ બિઝનેસ ઉભો કરવો હોય પેલા એટલે એના માટે હોડી આપડને ખપે નોકરી કરવી તો આપડે કઈ ના હોય તો પણ પૈસા આવાના છે જ પચીસ હજાર તો પચીસ હજાર બિઝનેસ તો આપડે પચીસ લાખ પેલા નોકીએ પછી પચી હજાર આવે એમ કેવું છે મારું.
હા તો એના માટે તો પછી મારો વિચાર એવો થાય કે. આપડે પેલા શરૂઆતમાં પાંચેક વરષ નોકરી કરવી પડે અને એ નોકરી કરી આપડે જેના વિશેે ભણય એ વિશે નોકરી કરીએ ધારો કે હવેું અત્યારે સીઆઈટી કરું છું તો એના માટે ને પછી મુ જોબ કરું બરોબર જોબ કરીનેું મુ એટલા પૈસા ભેગા કરું કે એક મારા પોતાનો બિઝનેસ ઉભો કરી હકુ અને પછી હું બિનેસમાં જોડાવ તો એમાં મને વાંધો ના આવે.
નોકરીની અંદર એવું પાછો ફાયદો પણ છે. આપડી આવક આવશે એટલે આપને ખબર છે કે આટલો જ ખર્ચ કરવાનો છે. બિઝનેસમાં એવું છે ને ખર્ચો મોટો આવી જાય પછી આપડા જેમ ખર્ચ છે એની સામે આપડે પહોંચી ના શકીએ તો પછી આપડે શું કરવાનું.
હા એ છે પરંતુ જો આવી રીતે હમણાં જેવી રીતે લોકડાઉન થઈ ગયું હતું કોરોના અને જેવી મહામારી આવી ગ તો ત્રણ વરસ લોકડાઉન રહયું હતું તો પછી એ ટાઈમે ઘણી કંપનીઓ વાળાએ એમના કર્મચારીઓને છૂટા કરી દીધા તો પછી એ ટાઈમે એમને તો હવે કમાવા માટે કઈ માર્ગ જ ના ઉપયોગી રયો કારણ કે કંઈક તો બેસી રવાનું બીજું કઈ થાય નહી પરંતુ જયારે બિઝનેસ હોય તો એ બિઝનેસ માંથી એમને એટલા તો બચત કરી જ લઈ જ હોય એમના જોડે કે એ આવી રીતે ઘરે બેસી શકે.
બિઝનેસ છે, બરાબર તમે એમ કીધું કે નોકરી હોય તો આપડે છૂટા પણ પડી જે આપડ બિઝનેસ હોય આપડા ત્યાં કામ કરતા હોય એમને મજૂરીને પગાર આપવાનું પછી આપડું ખાવાનું બિઝનેસ બંધ હોય એટલે આપણને પણ નુકસાન તો થવાનું જ ને સ્ટાર્ટિંગ પૈસા ક્યાંથી લીધેલા હોય.
હા એ તો છે.
પાછું નો , સમય નુ બંધન હોય છે.
હા. બિઝનેસમાં એ નથી હોત તમે ક્યાંક તમારે કોઈ કામથી અચાન અને બહાર જવું પડે અડધો કલાક કે કલાક માટે તો તમે સરળતાથી જઈ શકો છો તમારે કોઈની પરમિશ લેવી કે એ બધું ના હોય
હા પણ પાછુ નોકરીમાં એવું હો સવારે સાત વાગે સાત વાગે આવી જ જવાનું. અને સાંજે પણ એવું જોય કે સાત વાગે જ એટલે જવાનું ખાવાનો ટાઈમ પણ ફિ છે, આપડે ઘરે કોક આયું મેમાન આયા તો પછી શું કરવાનું અને આમાં બિજનેસ હોય તો આપડ બિઝનેસ હોય મૂકીને પણ જઈ શકીએ કે ભાઈ મેમાન આયા છે તો આવી એ બધું પણ કરી શકીએ.
તો તમારી કે આવી રીતે કોઈ મહેમાન આવે કે એવી રીતે થાય તો પછી આપડે બિજનેસ હોય તો આપડે એમને મળવા માટે બિઝનેસ. કે પરંતુ નોકરીમાં પછી આપડે ના કરવું પડે ના કરી શકાય
બિઝનેસ હોય તો આપડે અહિયાં એક જ જગ્યા ઉપર બિઝનેસ છે, તો આપડું આપડું પોતાનું ઘર હોય તો એ આપડે હમ નજીક પણ ગોતી શકે તો આપણે ને જવામાં આટલી એટલી બધી ના પડે અને નોકરીમાંથી કેવું બદલાતું રે એટલે આપણને રહેવામાં પણ તકલીફ પડે અને બધી જ તકલીફો ઉભી થાય આવા જવામાં બધી રીતે
હા એતો છે, રેવામાં ને એમાં બધામાં આપણને તકલીફ પડે અને જે તમે કીધું નોકરીનું તો નોકરીમાં આપડે છે. કે તમને જો નોકરી સારી મળી જાય તો નોકરી સારી પરંતુ તમને જો નો કરીમાં પછી તમને સાત કે આઠ હજાર સ્ટાર્ટિંગમાં પગાર હોય તો પછી એમાં તો પછી એ પગાર ને કા ક બે ત્રણ વર્ષ સુધી તમારી એટલો ને એટલો જો તો તમે તમારો ખર્ચો જ ના કાઢી શકો તો પછી શું કરવાનો
સ્ટાર્ટિંગમાં તો પગાર મળતો પણ નથી કે ભાઈ તમને એક્સપિરિયન્સ નથી ને તો પેલા નઈ બોવ ઓછો પગાર આપે ખાલી આપડો જ ખર્ચો નીકળે આવા જવાનો પાછળ આપડે તેમ આપડા માટે કઈ વધે પણ નહી
હા એ તો છે એ હું પણ એજ કહું છું કે આ કોઈ આપડે વધારા ન અને પાછું કે સ્ટાર્ટિંગમાં નોકરીમાં આયેં ને કાંક કંપનીઓ વાળા હૈ, તમને રકમ જમા મુકાવે છે, અને પછી તમને કરાર કરે છે. કે તમારે બે વર્ષ સુધી આજ કંપની સાથે કામ કરવાનું તને તમને આટલી જ રજા મળશે. એના થી વધારે તમે રજા પણ ના લેેઈ શકો એટલે તમારે ક્યાંક મેરેજ છે કે એવું કોઈ પણ ફંક્સન છે મો મોટું નજીક ના પરિવાર તો પણ તમને પછી નોકરી જ જવું પડે તમે એ ફંક્શન અટેન્ડ ના કરી શકો જ્યારે બિઝનેસમાં કરી શ
હા એ તો વાત સાચી છે અને પછી તમે બીજનેસ એટલે બધું વિચારવું પડે કે આપડે જે ગ ગ ગાહક આવે છે. એને આપણે સારી વસ્તુ આપી શકીએ છે કે નથી આપી શકતા આ બધું પણ વિચારવું પડે સારી ગણવત્તા હોય. પછી આપડે એ આવે છે એટલે આપણે એની સેવા કરી શકીએ કે નથી કરી શકતા. સારી એવી જો આપડે બધું એટેન્ડ ના કરીએ સારી રીતેે તો પછી આવવાનું જ નથી બીજી વાર એટલે આપડે ઈ પણ જોવું પડે છે હમ નોકરીમાં તો ખાલી ફિક્સ જ છે આપડે જે કરવાનું છે જ કરવાનું છે. સવારે આ કર્યું ને જતા રે બિઝનેસ પણ વિચારવું પડે પૈસા પણ લાવવા પડે બાર તી બધું જ કરવું પડે
બધું જ કરવું પડે પરંતુ બિઝનેસમાં તમને એક ટાઈમ પસી ને તમે જયારે સેટ થઇ જાઓ ને ત્યારે પછી તમને બિઝનેસમાં કોઈ જ વાંધો ના આવે છે જ્યારે નોકરીમાં તો તમે સેટ થઈ ગયા પણ તમને પછી કાઢી દે કે કોઈ તમારાથી ભૂલ થઈ ગયો તો તમને કાઢી દેને એવું બધું રે છે એના પછી તમારે શું કરવાનું તમને નોકરીમાંથી કા આ દી તો આ જે
એ પણ કરી પાછી જે આપણે નોકરી કરતા વરસો સુધી અને આપણેને બતાવવું પડે કે આપડે સારું કામ કર્યું છે. અને જો આપડે સારું કામ ના કર્યું તો આપડે પ્રમોસન પણ નથી મળતું હમ નોકરી ની અંદર સારું એવું
અને પાછું હવે કેવું છે કે પેલા તો એવું હતું કે બઇઝનેસનમાં અન શું કેવાય સારી એવી આવક નથી હવે આવક પણ સારી થાય છે. એટ મારું તો એવું મારો પણ એવ વિચાર થાય છે કે પેલા અત્યારે જેટલા બિઝનેસ મેન છે ને બધા પેલા તો સ્ટાર્ટિંગ નો કરી જ કરેલી છે એટલે જ પછી સફળ બિઝનેસમેન થયા છે. આપડે મોડમ મોટા મોટા અંબાણી જેમ બધા
હા એ તો
હા એ તો છે, અને પાછું જે તમે કીધું કે પેલા જે નોકરી કરે છે, તો એ નોકરી, ખાલી એમનેમ નથી કરતા ને, એ એવી નોકરી કરે છે, કે તેમને ભવિષ્યમાં જેના ઉપર બિઝનેસ કરવાનો ને એના ઉપર જ એ નોકરી કરે એમાં માસ્ટર માઇન્ડ થાય છે, સમજ્યા!
એટલે જ.
કશું મળે ના મળે પણ, નોકરી પણ સારી જ છે, એવું ખોટું નથી. પેલા આપડા હાથ હોવી જોઈએ. જો આપડે , હોય! , બિઝનેસ, સ્ટાર્ટ જ કરી શકીએ.
હા અને પાછું બિજનેસમાં પણ એવું હોય છે, કે વધારે પડતું નુકસાન પણ થવાની શક્યતા વધારે હોય છે. અને જો તમે બિઝનેસ ના ચાલે અને તમે ઉછીની મૂડી લઈને આવ્યા હોય તો પછી તમે વ્યાજને એ બધું ભરવાનું હોય છે. માં પણ ખૂબ જ રિસ્ક હોય છે, જયારે તમે જો સૌ પહેલા તમે નોકરી કરો અને નોકરી પછી તમે એ , કમાણી પછી તમે તમારો બિઝનેસ ચાલુ કરો ને તો એક સમય નુકસાન ના આવે પરંતુ તમે કોઈના જોડેથી ઉછીના પૈસા ના લીધા હોય એટલે તમને વ્યાજ ભરવાનું કે અ, લોન ના લીધી હોય તો લોન ભરવાનું એ બધું ના કરવું પડે જેનાથી એ ને તમે ઉઉ દેવાથી બચી શકો છો.
હા એટલે આપણને હવે સસસમજાણુ કે નોકરી અને બિઝનેસમાં મહેનત કરવી જોઈએ હનનન સકસેસ અચ્
હા બંને સક્સેસ થત્, એ તો છે જ.
ઓકે ચલો, બાય.
બાય.